આવુ શું કરો હો
કોઈ નહીં બેઠા તમે શું કરો
હવે સાર થોડું ઉતવાળું બોલો
હા માથી નહી આવતો અવાજ
થોડો ઓછો આવે છે.
હારુ લો થોડ બોલો હૈડો
શું કરે છે બધે મજામ-
હઉ બધધે મજા હવે આવ્યો.
હ ઓ હવે આયો. શાંતિ હે.
શું કરહી એ બધા મજા મ
હાઔ બધા મજા મશે
હ હ હ ઓ બધે મજામ
એવું છે.
શું કર્યું બધે જમી લીધું.
હવ જમી લીધું તમે.
હવ અમે જમીન બેઠા હવે નવરા થયા.
શું બનાયુ તું.
હમે માતર બનાવી હતી ગોટા, બટાકાની શાક રોટલી
એવુ હ સરશ લો વગર ચોમાસું હજુ ય વરસાદ ની આયા ને ગોટા બનાવી દીધા.
એવું વરહાદ તો ચાર આવે વરહદ ની વાત જોઈ રે
હા વરસાદ હોય તો ગોટા હારા લાગે મેઠા લાગે.
હમ એટલે મેઠા લાગી પણ વરહાદ જ નહી આવતો.
હા બોટા બનાવીને ખાઈલા એમ.
હરા હતામે ધનવાદ પડી
સારું સારું લ
સુપરે નિષ્ઠાનાધ્યયન એમ સ્કૂલ જઈન આવયા
કરે
એવુ
હમ ડુંગળીને ટમેટા નાખીને કા દીધો
હ મસ્ત બન્યા છે
હ મસ્ત બન્યો તો મજા આઈ તી ખાવાની
એમ
હમ તમારે સીવાનું તેમમ જેમ ચાલે છે
શિબાનવાડી એડે
એ
હ આ તો બાના ઘરે ગયા તા
એવુવે
હોવે
સારું સારું જઈન આયા
હ જય ના આયા
એમ શું કરતો હતો બધાઅયા મજામાં
હવ બધા તે મજા મા
હ
એને ઘરનું કામ ચાલુ હ
કેટલે આવીને કોંકાજ ઘ ન પાયા પુરાઈ જ
પાયા પૂરી જયા છે હવે ચણતા હતા
એવું છે
હજ પૂરણ તો બાકી
હા પૂરણ કરવા માટે એટલું એટલું ચણસે
હ હા
પૂરાણ થઈ રે પછી આગળ કામ લેશે
હ હોય તો એમ મુમકૂત કરશે
હમ સાર સારું હ કે ન કય કે તમે આયાંદ આવ હોય ના આ એમ નથી કે તો બુને
કોઈ નહી કેતા
એ એમ કીધું તું ક્યાંય
એ તો ખબર હ દસીને ત ક કેતીને તો
એવું
હ
તન પુછયુ નતુ ચેટલા દાડા રહીને આઈ
કોઈ પૂછયુ નતુ આત તો ય નજીીએ યાદન
હ એવ ગ
હોવે એ
હા
હું શાંતિ તમારે શાંતિ
હવ અમારે શાંતી છે.
શું કરે બધા સૂય ગયા કે જાગતા.
બસ નિષ્ઠા ના ધ્યાન રમે ર.
એ રાજકુમાર આ ઘરે.
હો.
હ એને કામકાજ ચાલુ થઇ ગયુ
હઉ એને ચાલુ હ પાર્લર માં ફર્નિચર કરવાનું હત એ એને ચાલુ છે.
હમ્મ હમ્મ કાલ હોયે.
હો ચાલુ હેમને.
હ એ.
હ એ નહી ચાલ્યા કરેને અમારે ચાલ્યા કરે.
આ હોય તો એડી જાય
હમ્મ હમ્મ તમારે ખેતર નું કોમ કજ બધું પતી ગયું.
હ ઉનાળું તો બધું પટી ગયું હવે ચોમાસું મગફળી વાય હ.
એ લઉ જી વૈ ગયું.
બ્લાઉઝ થોડું બાજી્યું હતું આથોળી પંચ નેલી પટ્ટી નવી નખાય વળી.
હા.
હા. યાદ નાખાય એટલે હવે થોડુંક બાચી હતું વા તો બાંગ ઘરે ગયા હતી એટલે થોડુંક બાચી હતું.
એ સ એમ પાઈપિંગ કરી કે હવે કરવાની.
પછી પાઇપિંગની ફિટિંગ બાજી હ બીજ બસી હોય છું.
એવું છે.
હોય.
હ સારું સારૂ લ નો સીવો ને શીખો હાલ ટાઈમ હ એટલા કરી.
હ હોય તો આલ ટાઈમ્સ એલ્ ગડી શિક્ક્ષ.
હ ચાલે.
હમ્મ તમય સીવી રહ્યા.
હવ ચાલુ હે સીવાનું કોને જ તો પડ્યું હે બ્લાઉઝ ને એવું સીવવાનું. કાલ ભાભી નિકાલ આવવાની કે હ હવે.
એવું ભાભીને ગાલા બને.
હમ કાલ કેતા હતા કે કાલે આવુ શે.
હવ આવતા નિશુતા.
હમ. હો હોય કણ થી જોઈને જ તો દાલ બાટી ને બટાકા ટોક કઈ બનાયુ ક નહી.
હમ બટાકા ઢોકળી બનાવી હતી એક દિવસ હવે દાળબાટી બનાવશે એક દિવસ.
એવ એમ.
હોવે.
સાર સાર બધા બનાવોને શીખો. નવી નવી રેસીપી બનાવતા શીખો.
નોએ
હમ હ. હા હવે ચોમાસા ના ફ્રી હોય એટલે સારું સારું બનાવીને ખાવાનું.
ઓવે ચોમાસા ના નવરા હોય ને એટલે.
હમ.
શું કરે નિશ્ચયના અત્યારે ભણવાનું હેડી જાઈએ
આવ ભણવાનું હેડિ જાય. હવ ભણવા જાય હવાર હાડા હાથે જાય ને હાડા અગિયારે આવે.
બપોરે તો હુઈ જતા હશે.
હા, બપોરે હુઈ જાય બે વાગે ઉઘસે પોચ વાગે ઉઠવાનું.
હવ.
હમ્મ.
તમે પાર્લરમાં નઈ જાતા.
ના પાર્લર તો હમણાં સીવવાનું વધારે એટલે બંધ હાલ.
હોવે.
હ પસી વીચારીશું કઈક. ઘરે કરો જે થાય એ કરે જવાનું રે આઈબ્રો વેક્સ ટી શર્ટ ને એવું બધું
ચાલે.
હ અ.
શું કરો બીજું તો રેડી.
હવ હ બીજુ બધું રેડી જ છે તમારે
હો રેડી એ અમારે.
એ
ઈમ વાતાવરણ ચેવુ હૈ.
વાતાવરણ એ વરસાદ તો આવતો નહી પવન એવું હતું પણ આજે
હુય આજે દોઢ દિવસે જ ખુબ તાપ પડ્યો અતારે વા વાયરો આએરો
હમ્મ હ જે વાયરો હતો પવન હત તો બહુ વરસાદ નહીં આવતો ગરમી બહુ પડે હે.
હું ગરમી બહુ પડે આજ લાગ્યું તું કે વરસાદ આવશે પણ પવન ચડ્યો એટલે કશું આયું જ ના.
હમ્મ પસી કશું ના આંયુ હાચી વાત.
હમ્મ તાપ તો ખુબ પડતો તો.
હા તાપ બઉ પડતો તો. સાચી વાત શું કર છે ગાયત્રી ઈની.
કોઈ નહી એ બધાએ હવે ખઈ પૂંજ્યા
એવું એમ
હોવે.
હા સાચી વાત. ત ને એને ભણવાનું કેવું ચાલે?
હ એને ભણવા દઈ હવે તો મોડી સ્કૂલ થઈ ગઈ.
એવું એમ.
હોવે.
હમ્મ સરસ. સુ કો બીજી શાંતી હે.
હવ શોનતી.
હમ્મ આબુ નહિ.
હમ્મ હવે આવજુ નવરા થાજુ એટલે.
એવુ એમ.
હોય.
સારું સારું લો ટાઈમ લઈ ન આવો એક દિવસ.
હું ટાઈમ લઈને આવીશ એક દિવસ.
હ શું કરે છે તમા મમઇ મમ્મી પપ્પા.
એ હાલ તો ઉઘયા મમ્મી પપ્પા ને તો.
એવું એમ. સારુ સરો બાય.
શું કરે બધા મજા આમ તો બીજે બધે તો
હોવ સુખ શોનતિ હે બધા. હ બોલો કઈ નવીનતામાં?
નવીનતા તો કોઈ નહી આજે મેહેમાન હતા.
કોણ હતો મેહેમાન?
આની બેેન શિલ્પાબેન.
એવુ સે સારું સારું એ મેમાન આવે છે એમ?
હમ્મ.
હમ્મ તેમાં ગોટા અનમા આતર ને એ બધું બનાયુતુ એમ?
હોએ, એટલે બનાયલેન.
હમ્મ, સરસ લે. માતર કઈ રીતે બનાઈતી, શેકીન લોટ ની બનાઈતી કે સાદી?
ના ન સાદા લોટની.
એ સેમ ગોળ નો પાક કરીન બનાઈ તી
હોવે ગોળ નો પાક કરીન બનયતી.
હ હ, સરસ લો. ઈ તો ગરમ ગરમ હોયન તો જ ખાવાની મજા આવે ને?
હા ગરમ ગરમ હોયન પોચી પોચી હોય તો.
હમ્મ. શેકેલા લોટ ની ઠંડી હોય તો ખવરાય પણ કે ઓલી તો પાકરીન બનાવે તો ગરમ ગરમ જ ખાવાની મજા આવે.
ગરમ ગરમ જ ખવાય ઈ તો. ને અત્યાર અત્યારના ગોળ તો ચેવા આવે ઈ માતરજ તે આકરી આકરી થાય.
હમ્મ, આકરી આકરી થઈ જાય માતર.
હમ્મ.
હમ્મ હમ્મ. હમ્મ, ઘોટાનો લોટ તૈયાર લાયો તો કે દળેલો ધરે?
તૈયાર લાયાતા લોટ તો.
ની અસેન હમ્મ હમ્મ, હમ્મ. આ બેસન અંદર દળી ને બનાવે છેન, ધરે?
હઅ દળીને બનાવેને ચણાનો લોટ?
હમ્મ. હમ્મ, કરી મસાલા કર દે.
ના હુ ધરે મસાાલ કરીન બનાઈ ને આપીસ.
હમ્મ. આ હા સારું.
હલ
બોલો બીજુ?
કઈ નઈ ભીજુડી રેડી શેલ તો.
એવુ એમ? હમ્મ હમ્મ. બડ સે વિદ્યા હોસ્ટેલ માં?
હાવ વિદ્યાએ હોસ્ટેલમાં હાલ તો ભણવાનું એડ ચાલે.
એવ સે એમ કેવું ફાવે એનું હોસ્ટેલમાં, સારું ફાવે હે?
હવ હારું ફાવે, ઈ બધી સુવિધા હારી હે ને.
હમ્મ, દિયોદર કરતા હારું હશે?
હવ દીયોદર કરતા સારુ હે હેવોય તો કડક છે એમ.
એવું સે એમ?
હવે.
હમ્મ ઓમે બઉ સ્ટીક હોય ને તો જ છોકરું હોશયાર થાય ભણવામાં.
આવ એવું જ હોયન, ને સ્કૂલે સારી એ ભણતર એ સારું.
હમ્મ ભણતરે સારુંન સ્કૂલે સારી ન હાચી વાત દિયોદર દૂર પડી જાતું તો આતો નજીક પડે એટલે આવતા જતો કોક નું કોક આવે ન જાય.
હા એવું આવતા જાવ ત આહટ એના થી કેટલે આબુજબુ હોય તો હોલીું પડેન.
હમ્મ હોલી પડે આવું જવું હોય તો.
અને આપણે જવાનું બધું કાગળી એ આગળી કરવાનું હોય એટલે, દ ઇડર તો છે સિવરી એટલે નજીક પડે.
નજીક પડે એ હાજી.
અને આપડે સિવડી કોમ હોય એટલે આવ તો જાવ તો લેવા જવા જવાય તો ચાલે ને?
સારું લો તારે અવે આવજો.
હારુ આવજો,
એ આ ભલે તો હવે ટાઈમ પતી ગયો.
ઓવે
હ